હલો હલો
કેમ છો?
બસ મજા મજા તમે કેમ છો
બસ એકદમ મજામાં તમારો અવાજ નથી આવી રહ્યો એકદમ ધીમો આવે છે
હલો આઈવો અવાજ
હા આવે છે હવે
હમ્મ હમ્મ તમે બસ કોલેજ એકદમ મસ્ત ચાલે છે અત્યારે તો સ્ટાર્ટ કરી છે એટલે હવે જોઈએ આગળ કેવા કેવાક અ બધા કેછે કોલેજ લાઈફ એન્જોય છે હવે જોઈએ કેવી એન્જોયમેન્ટ જેવું થાય છે તમારે કેવું છે ચાલે છે અત્યારે
બસ જો મારે તો અત્યારે થર્ડ યર છે એટલે મતલબ કેવું કે ઓલમોસ્ટ કોલેજ પૂરી થવાના અ રસ્તા પર છે એટલે સ્કૂલમાં હત તને ત્યારે એવું કહેવામાં આવતું કે ભાઈ અત્યારે સરખા એ ભણી લો અને પછી કોલેજમાં આવીને એન્જોય કરવાનું એમ પણ મને તો મતલબ બિલકુલ અહ ટોટલી ડિફરન્ટ લાગ્યું કે આવુ ઓપિનિયન બધાનું છે ખબર નહિ કેમ બધા એવું કેતા હશે કે કોલેજમાં ભણીએ ન ના પણ ચાલે એક્ઝામ ટાઈમે ખાલી પ્રિપેર કરી લેવાનું એવું પણ અમારે લોકો તો કોલેજમાં બહુ જ વર્કલોડ છે એટલે ટાયમલી ટેસ્ટ લેવાય છે અને પ્રોજેક્ટસ પણ બહ બધા હોય છે તો મારી લાઈફ તો એવું જ છે કે એકદમ બીઝી કોલેજમાં વધારે છું સ્કૂલ કરતા પણ એવું મને લાગે છે તમારો અત્યાર સુધીનો અનુભવ કેવો રહ્યો?
તમે જેમ કીધું એમ કે કોલેજ કરતા આહ સ્કૂલ કરતાં કોલેજ લાઈફમાં બિઝી અનુભવ છે એવું જ છે પણ મેં જે કોર્સ કર્યો છે ને બીવોક એમાં તો કેવું છે કે બે કલાક તમારે કોલેજ કરવાની હોય અને પછી ઓન ધ જોબ ટ્રેનિંગ હોય કે ભાઈ ઓન ધ જોબ ટ્રેનિંગમાં તમને અહ સ્કૂલમાં કોલેજના તમને માર્ક્સ બધા મૂકે એવી રીતે પણ આ અત્યારે પેલું સેમ મારે ગયું તોય અત્યારે એમ થઈ છે કે અત્યારે આના કરતા સ્કૂલ લાઈફ જે હતી ને ઈ બેસ્ટ હતી કે કઈ ટેન્શન નહીં કાઈ ઉપાધિ નહી કોઈ પણ જાત ની ન બપોર સુધી સ્કૂલે જાઓ ને સાંજે સીધા બપોરે તમે ઘરે આવી જાવ મમ્મીને હાથનું ગરમા ગરમ ખાવ હવે તો એ કોલેજમાં તો એ બધી છે જ હવે તમે સ્ટડીઝ ને જોબ એમાંને એમાં આખી રૂટીન લાઈફ થઈ ગઈ છે ને કે ભાઈ હવે ઘરનો જે વાતાવરણ જે પ્રેમ હોય ને એ મળવાનું અઘરું થઈ ગયું છે એમ તમારું કેવો છે એ અનુભવ ઈ તમે કહો જરાક
હા એટલે મારું પણ એવું જ છે મતલબ જ્યારે સ્કૂલે હતા ત્યારે આમ કેવું કે કંટાળો આવતો કે હોમવર્ક બહુ વધારે આપતા એમ એટલે ત્યારે એ કંટાળો આવતો હતો આટલું બધું લખ લખલખ કરવાનું એમ પણ હવે એવું થાય છે કે એ લખવાનું કદાચ હતું ને એ જવાબદારી વગરનું હતું કે ખાલી મગજ એક બાજુ મૂકી અને કોપી મારી દેતા તા કે જે નોટબુકમાં ટેક્સબુકમાં આપ્યું છે એ કોપી કરીને નોટબુકમાં લખતા તા એટલે ત્યારે આમ કેવું જવાબદારી જેવું કઈ નહોતું પણ એમ થતું હતું કે ટાઈમ આમાને આમાં જતો રહે છે અને હવે કોલેજમાં છે ને એક રીતે જોઈને તો જવાબદારી જેવું છે કે આપણે હમણાં કોલેજ પૂરી થઈ જશે અને પછી જોબ સર્ચ કરવાની છે ને એટલે મને એ થોડું વધારે ચિંતા રહ્યા કરે કે કોઈ સારી જગ્યાએ જોબ મળશે કે નહી અને જો સારા પર્સન્ટેજ નહી આવે તો પછી કેમપ સેન્ટ્રીમાં પણ ટર્ન ના આવે એટલે આ બધું થોડું ચિંતા ર રહ્યા કરે એટલે મને એવું થાય કે જયારે સ્કૂલમાં હતા ને ત્યારે ભલે આપડે કામ ઘણું બધું કરતા હોમવર્ક ઘણું બધું હતું વાંચવાનું એક્ઝામ એ પણ આવતું પણ ત્યારે છે ને ચિંતા નોતી આમ આપણને જવાબદારી ની પોતાને ખબર ના પડતી ને એટલે આપણે એન્જોય કરી શકતા હતા કે ભાઈ સાંજે પાંચ વાગે ને એટલે તો ગમે એ એક્ઝામ હોય ને તો પણ રમવા જતું જ રવાનું કે સાત આઠ વાગ્યા સુધી રમ્યા કરવાનું ફ્રેન્ડસ જોડે પણ હવે એવું નથી હવે જયારે પણ પ્રોજેક્ટ સબમિશન હોય એની ડેડલાઈન હોય ત્યારે આમ કેવું કે જવાબદારી બહુ વધારે લાગે અને ટેન્શન બહુ વધારે આવતું હોય એવું લાગે છે તમને ક્યારે એવું થાય છે ખરા
હા મને તો ઘણી વાર થાય હજી હાલની તકે પણ એવું થાય છે પેલા એ એવું થતું અત્યારે આમ એક્ઝામ કે એવુ કઈ આવે ન તો સ્કૂલ ટાઈમે એવું કંઈ નહોતું કે આલો સ્કૂલ ટાઈમે એક્ઝામ ના પેપર દેવાનું હોય ને ત્યારેખબર પડે કે આજે ગણિત નું પેપર છે વિ વિજ્ઞાનનું પેપર છે એવી હતી ને અત્યારે તો કોલેજ લાઈફમાં તો કેવું છે કે બે દિવસ અગાઉ આપડે એમ કેહેવાય ને પ્રિપરેશન ચાલુ હોય કે ના હવે કાલે આ પેપર છે આમાં કાઈ નહી થાય તો આપડા આકડા ગ્રેડ આપડા ઓછા આવશે નેક્સ્ટ સેમિસ્ટર છે તો એમાં પણ તકલીફ પડ કે પ્લસ ગવર્મેન્ટની તૈયારી કરવી હોય તો એમાં ભી તકલીફ પડે છે અને જોબમાં જાય તો એમાં બી તકલીફ એવી બધી ખાસ પડે છે ને કે એક માર્કના લીધે આખું તમારું અ સાયકલ તમારી જે જે એ બગડી જાય છે એને જેવું છે આ થર્ડ ઈયર લગી તમે અત્યારે તમે કીધું કે હું થર્ડ ઈયરમાં છો મને તો અત્યારથી જ એમ થાય હું થર્ડ યીયર સુધી પહોંચી શકીશ કે નહીં પહોંચી શકું એમ. સ્કૂલ માં તો એવી કઈ ચિંતા નહતી કે હાલો પાસ થિયા તો પાસ ન કર ધકા મારીને બી પાસ કરી દીયે એમ ને આમાં તો કેમ્પસ પ્લેસમેન્ટ યે બી આવે. એની પણ બીક છે અમને કે કેમ્પસ પ્લેસમેન્ટ. એમાં પણ લેશે એવી સારી સારી કંપનીઓ આવશે કે નહી આવે એમ. તમને કેવું છે તમારે કઈ ટાઈપની કંપનીમાં જાવું છે કેમ્પસ પ્લેસમેન્ટમાંથી તમે ઈ કિયો જોય
એટલે અત્યારે હું છે ને લાઈફ સાયન્સમાં કરું છું ગ્રેજ્યુએશન તો મને મતલબ. ફાર્મા કંપનીમાં જોબ કરવાનો વધારે શોખ છે. એટલે મારે એવું જ છે કે અ બીજા કોઈ ટીચિંગ ફિલ્ડમાં કેમાં નથી જવું મારે ફાર્મા કંપનીમાં જવું એટલે આમ ના પણથી કેવું મેં મારા રિલેટિવસને જોયા છે ફાર્મા કંપનીમાં જોબ કરતા. એટલે મને છે ને એનિમલ્સ બહુ જ ગમે એટલે એ લોકો વેટનરી ડોક્ટર છે મારા એક જીજુ તો એ છે ને ગીની પીક જોડે ને એવી રીતે એક્સપેરિમેન્ટ કરતા હોય ને તો એના ઘણી વખત ફોટા મને મોકલે. તો એ જોઈને મને એવું થાય કે ના મારે પણ આવા એક્સપેરિમેન્ટ કરવા છે એટલે મને ફાર્મા કંપનીમાં જવાનો વધારે શોખ છે. એટલે અ ત્યાંની જોબ પણ એવી ટફ છે કે એના માટે થઈ ને કેમ્પસ ઇન્ટરવ્યૂ માટે બોજ તૈયારી કરવી. પડે છે કેમ કે અમુક અમુક સારી ફાર્મા કંપનીઝ છે તો એમની જે સ્કીિલ ટેસ્ટ હોય ને એ થોડી ટફ હોય છે એટલે એ લોકો જે આપણું કન્ટેન્ટ હોય લાઈફ મતલબ અમાર જે લાઈફ સાયન્સ કન્ટેન્ટ હોય ને એની સાથે સાથે એ લો કો જનરલ નોલેજ ને એ પણ બધું ચેક કરે. અને ગ્રામર ગ્રામરને એ બધું પણ ચેક કરતા હોય એટલે પ્રિપરેશન કેવું કે અમારા ફિલ્ડ સિવાયનું પણ ઘણું બધું કરવું પડે અને આજે ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે ને તો એ લોકો ટે ટેકનોલોજી માટે પણ ટેસ્ટ લેતા હોય. કેમ કે એનું જે કઈ બી વેક્સિન ને બધું બનું હોય ને તો એના ડેટા બધા કોમ્પ્યુટર્સમાં આવતા હોય અને. એના બધા જે ઈન્સ્ટ્રુમેન્ટ ને બધું હોય તો એના માટે થઈને પણ ટેકનોલોજી છે ને આવડવી જરૂરી છે તો એ અને પ્રેક્ટિકલ ખાસ લોકો જોવે કે પ્રેક્ટિકલ નોલેજ તમારામાં કેટલું છે. એટલે આમ કેવું કે અત્યાર સુધી મને છે ને ગોખવાની બહુ જ ટેવ હતી કે જયારે પણ એક્ઝામ આવે ને ત્યારે જે કઈ બી પ્રશ્ન જવાબ હોય એ ગોખી નાખવાના. પણ હવે છે ને સ્કૂલ માં એ બધું ચાલતું હતું કે માર્કસ આવી જતા હતા. પણ હવે કોલેજમાં આવીને એવું થાય છે કે એ નથી ચાલતું કેમ કે પછી છે ને પ્રેક્ટિકલમાં માર્ક્સ ઓછા આવે છે. એટલે હવે મારે એના પર થોડું વધારે ધ્યાન આપવું પડશે પ્રેક્ટિકલ્સ પર એવું મને લાગે છે. તમારે કેવું છે?
હા ઈ વાત તો મને ઈ છે કે તમે જે કિયો છો ને ગોખવાની રટા મારવાની ટેવ મને આ પહેલા સેમિસ્ટર થી મેં અત્યારે હમણાં એક્ઝામ આપી ને પેલા સેમની. એમાં બી મેં ઈજ કર્યું છે કે અડધી ચિઠ્ઠી લઈને ગયો તો અડધામાં તો ગોઈખું. એ રીતે જ કર્યું જયારે પ્રેક્ટિકલ જે અનુભવ કરીએ ને. ત્યારે એ કંઈ સમજમાં જ નથી પડતું અને તમારે તો ફાર્મામાં તમે કીધું એમ કે ફાર્મામાં તમને. દશ. મને તો આગળ સેલ્સની લાઈનમાં વધારે પડતો ઇન્ટરેસ્ટ છે કારણ કે મારા ફાધરને અને બેકગ્રાઉન્ડમાં બધાને કહેવાય ને દુઃખ દુકાન છે સાડી ની ને એક બુટ ચંપલ ની ફૂટવેરની. એટલે બિરલી થી બિઝનેસ લાઈન બા છે મેં બીવોક ક્યું કે બીવોકમાં માર્કેટિંગ લાઈન લઈ. અને સેલ્સમાં જ આગળ વધી અત્યારે બી જે જોબ કરું છું એમાં બી એવી રીતે જ છે ઓટોમોબાઈલ કંપનીમાં સેલ્સની લાઈઇનમાં. અને ભવિષ્યમાં ઇન શોર્ટ મારે એ જ રીતની લાઈન કરવી છે કે મારે અત્યારે ગોખણ પટી ક્યુંતુ મને એ દેખ ખાય કે ભાઈ ફ્યુચરમાં ગોખવાથી કઈ નહી થઈ જાય તમે જેટલું પ્રેક્ટિકલ કરશો લાઈફમાં. એ જે એ જ વસ્તુ તમને તમારા ગ્રો માટે આગળ વધ વધારશે એમ સ્કૂલમાં તો હું બહુ ચોરી જ કરતા ચોરીથી જ પાસ થયા ચોરીથી પાસ થ ઈ હવે ઈ કોલેજમાં બધું આમ યાદ આવે કે ભાઈ આ સ્કૂલ ટાઈમે ન ક્યું હોત તો અત્યારે ઈ. નો થાત એમ.
સાવ સાચી વાત છે તમારી એટલે મને પણ એવું લાગે કે છે ને હંડ્રેડ પર્સન્ટ જ્ઞાન મેળવવું જરૂરી નથી આજના જમાનામાં પણ તમે પચાસ ટકા જ્ઞાન તમારી પાસે હોય ને તો પણ તમે એને કેટલું પ્રેક્ટિકલી વાપરી શકો છો ને એ જ્ઞાનને એક ખરેખર અત્યારે આજના જમાનામાં જરૂરી થ ઈ ગયું છે. અને ખાસ મને તો એવું લાગે કે આજે કઈ પી હવે આપડણે કોમ્પિટિશન છે ને એટલી દિવસે દિવસે જાય છે એટલે જોબ માટે પણ મને એવું લાગે છે સંઘર્ષ કરવો પડશે. અને એજ એક મારા માટે તો ચિંતાનું કારણ બની ગયુ. તમને શું લાગે છે?
હલો.
હા હા બોલો.
બોલો બોલો.
હા એટલે હું એજ કહુ છું કે જે સંઘર્ષ અત્યારે આપણે કરવું પડે છે ને જોબ માટે. કેમ કે આજે બેરોજગારી બહુ વધી ગઈ છે એટલે એ વસ્તુ છે ને એ એક ચિંતાનું ખાસ કારણ બની ગયું છે. કે આટલું ભણ્યા પછી પણ જોબ મળશે કે નહીં, મળશે તો ક્યાં મળશે આ બધું એક ખાસ ચિંતાજનક મને મને લાગે છે. અને તમે જે કહ્યું કે તમે અત્યારે ઓટોમોબાઈલમાં જોબ કરો છો તો એ તમે તમારે તમારી રીતે તે શોધવાની હોય કે તમે જે કોર્સ કરો છો તો એ કોલેજ વડા જ તમને મતલબ એ શોધી આપે જોબ.
ના એમાં એ રીતે છે કે ભાઈ કોલેજ વાળા પણ આપણને શોધી આપે. આપણે આપણી રીતે પણ શોધી શકીએ. તો હવે જે કોલેજ વાળા શોધી આપે ને એમાં કેવું થાય કે તમને સ્ટાઈફોઈડ ઉપર રાખે એ લોકો. કોને ત્રણ ચાર હજાર રૂપિયા મેક્સિમમ પાંચ હજાર રૂપિયા તમને આ. રિફંડ આપે એથી વધારે કાંઈ આપે નહીં. અને બાકી આપણી રીતે ગોતી તો આપણે આપણા ઉપર હોય કે આપણે કઈ રીતનું આગળ કરવું એમને આજે મેં ને કરું છું ને ઓટોમોબાઈલમાં જોબ ઈ મેં મારી રીતે ગોઈતી એટલે મારી રીતે ગોઈતીને તો હું પેલો એવો સ્ટુડન્ટ મારા ક્લાસમાં કે મારું સ્ટાર્ટિંગ સેલરી છે એ અઢાર હજારથી સ્ટાર્ટ થાય એમ બરે ખાલી ઓન ધ જોબ ટ્રેનિંગ માટે આપણે ખાલી ડોક્યુમેન્ટ આપી દેવાના કે ભઈ આ વસ્તુ છે આ ડોક્યુમેન્ટમાં આના આટલા માર્ક્સ છે બસ એટલું જ છે અમારે બીજું કઈ ની કેમ્પસ પ્લેસમેન્ટ બધાય કીએ છે મારા સિનિયર ને બધાય ને મે વાતચીત કરીને કે આમાં આગળ આપણે કઈ રીતની લાઈન લેવાય કઈ રીતનું આમાં સેમાં આગળ વધાય કેવું કઈ જોબ છે કે કઈ લાઈન છે કે ભઈ એમાં આપણું ગો દેખાય એટલે ઓલમોસ્ટ બધા એવું જ કે ભાઈ તમે સેલ્સમાં આગળ વધો અને એમાંય તમારી પાસે ક અ પૈસાની મૂડી હોય અને એ બધી સગવડ હોય તો તમે બિઝનેસ સ્ટાર્ટ કરી દીઓ એમાં તમને સારું અર્નિંગ મળશે કે જોબ કરતા એમાં તમે પોત પોતાના તો માલિક ગણાવય એમ પોતાનું આપડે બધું કરી શકી સંઘર્ષ કરશો. તો એ તમારા ધંધા માટે કરશો તો ઈ તમને ક્યાંક ને ક્યાંક સફળ થશો એમ. આ વિચારથી જ હું અત્યાર સુધી આગળ ચાલુ છું હુ એમ તમારા મતે શું કરે આ કરાય કે ના કરાય ઈ કંઈક મને કીયો.
ના ના એટલે તમારી વાત ખરેખર સાચી છે અને તમે તો અનુભવ પણ અત્યારે એજ પ્રમાણે લો છો કે પ્રેક્ટિકલ વધારે છે તમારે અને થિયરી તમે કોલેજમાં ઓછી કરો છો અને ઓન જોબ જે કંઈ બી કોર્સ કરો ને એ ખરેખર મતલબ સારું છે જે તમને આગળ તમારા બિઝનેસ માટે પણ ઉપયોગી થશે. મને તમારી સાથે વાત કરીને ખરેખર આ વસ્તુની પ્રેરણા મળી કે જે થિયરી ભણીએ ને એના કરતા તા પ્રેક્ટિકલ નોલેજ હોવું વધારે જરૂરી છે. એ એક સ્કીલ છે કે પ્રેક્ટિકલ શીખી લઈએ ને તો આપણને આપણી લાાઈફમાં ઘણું કામ આવે. તો હ ફરીથી ક્યારેક જરૂર પડશે તો હું ચોક્કસ તમારી સાથે વાત કરીશ અને આવી રીતે પ્રેરણા લેતી રહીશ.
પાકું પાકું મને પણ ઘણું બધું શીખવા મળ્યું તમારી સાથે અને વાત કરીને ખૂબ જ મજા આવી. ફરી ક્યારેય વાત થાય તો આપણે કંઈક આગળ વાતચીત કરીશું આ બાબતે
આવજો.
આવજો.